હલો.
હા, જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હું મજામાં, તમે કેમ છો?
હા, બસ મજામાં.
હા, તો આજનો આપણ ટૉપિક છે, શિક્ષણનું મહત્ત્વ.
અચ્છા, બહુ સારું ટોપિક છે આ.
હા, આજે તો શિક્ષણ બધી જગ્યા પર જ ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી મહત્વનો આધાર છે. શિક્ષણ માત્ર વાંચવું, લખવું, શીખવું નથી, પરંતુ સાચું-ખોટું સમજવાની શક્ સારા સંસ્કાર. આત્મવિશ્વાસ અને જીવન જીવવાની યોગ્ય દિશા પણ આપે છે, કહેવાય છે કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેના દ્વારા દુનિયા બદલી શકાય છે.
હા શિક્ષણ, અ શિક્ષણ એ એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી અને, જે જીવનભર આપણો સાથ આપે છે. જીવનમાં ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે સમય સાથે ખોવાઈ જાય છે. પરંત તું શિક્ષણ એક એવી અમૂલ્ય સંપત્તિ છે જે ક્યારેય નાશ પામતી નથી. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું નામ નથી પરંતુ જીવનને સાચી દિશા આપ વાનું એક શક્તિશાળી સાધન છે.
સાચી વાત છે એકદમ, વ્યક્તિના વિકાસમાં શિક્ષણનું બહુ મહત્ત્વ છે. શિક્ષણ વ્યક્તિના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને નૈતિક, વિકાસમાં મદદ કરે છે. વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આત્મવિશ્વાસ, માં વધારો થાય છે, સમસ્યાઓનો ઉકેલ શોધવાની આવડત આવે છે. વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે છે. પાછો રોજગાર અને કાર કીદી માટે પણ શિક્ષણ બહુ મહત્ મહત્ત્વનું છે આજના સમયમાં સ સારી નોકરી, તમને જોઈતી હોય તો તમને પૂરતું શિક્ષણ લેવું પડે છે.
હા એ તમારી વાત સાચી છે.
હા તમારા આવક બોલો બોલો,
હા, શિક્ષણ એટલે શું? શિક્ષણ નો અર્થ માત્ર પુસ્તકો વાંચવા કે પરી શિક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, શિક્ષણ આપણને વિચારવાની શક્તિ આપે છે, સાચા અને ખોટા નો ભેદ, સમજાવે છે, સારા સંસ્કાર આપે છે, આત્મવિશ્વાસ વધારે છે. અને જીવન જીવવાની સાચી રીત શીખવે છે. શિક્ષણ માણસને માત્ર ભણેલો જ નથી બનાવતું પરંતુ સારો માણસ, પણ બનાવે છે.
સાચી વાત છે. સમાજના વિકાસમાં શિક્ષણનું યોગદાન, શિક્ષિત સમાજ વધુ પ્રગતિશીલ અને જવાબદાર હોય છે. અંધશ્રદ્ધા અને, અજ્ઞાનતા દૂર થાય છે લોકો પોતાના અધિકારો, અને ફરજો સમજે છે ગુનાખોરી અને ભેદભમાં, ઘટાડો થાય છે, સમાજમાં શાંતિ અને એકતા વધે છે.
હા એ તમે અ સાચી વાત કીધી છે. શિક્ષણ જીવનનો પાયો છે. જે રીતે મજબૂત પાયા વગર મકાન મજબૂત બની શકતું નથી, તેવી જ રીતે શિક્ષણ વગર જીવનમાં મોટી, સફળતા મેળવવી મુશ્કેલ બને છે. શિક્ષણ આપણને જ્ઞાન આપે છે, જ્ઞાન આપણને સમજ આપે છે, અને સમજ આપણને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે છે.
સાચી વાત છે. ને દેશના વિકાસમાં પણ શિક્ષણનું બહુ મહત્વ છે. શિક્ષિત લોકો દેશની આર્થિક પ્રગતિમાં ફાળો આપે છે વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધનમાં વિકાસ થાય છે દેશ વિશ્વના પોતાની. આગવી ઓળખ બનાવે છે સારા નેતાઓ વૈજ્ઞાનિકો ડોક્ટરો અને શિક્ષકો શિક્ષણની જ શિક્ષણથી જ બને છે.
હા એ એકદમ તમે સાચું કહ્યું છે. વ્યક્તિગત વિકાસમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે આપણી ભાષા સુધારે છે વિચાર શક્તિ વધારે છે. સમસ્યાઓને ઉકેલ શોધવાનો આવડત વિકાસવે છે. આત્મવિશ્વાસ વધારે છે. અને નવી નવી બાબતો શીખવાની પ્રેરણા આપે છે. શિક્ષા શિક્ શિક્ષિત વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંતિથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકો. લઈ શકે છે.
બરાબર છે. ને આજે તો સ્ત્રીનું પણ શીખવું બહુ જ મહત્વ છે. એક સ્ત્રી જ આખા ઘરમાં શિક્ષણ ન મહત્વ અગળ વધાવે છે. એ બાળકોને પણ ભનાવે છે પછી સમાજમાં પણ સમાનતા વધે છે. બાળ લગ્ન અને અન્ય સામાજિક સમસ્યાઓમાં ઘટાડો થાય છે. અને મહિલાઓ પણ આત્મનિર્ભર બને છે.
હા.
અને હા આધુનિક યુગમાં પણ શિક્ષણ મહત્ત્વ છે ડિજિટલ યુગમાં શિક્ષણનું મહત્ત્વ તો વધી ગયું છે ઓનલાઈન શિક્ષણ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણથી શીખી શકાય છે કમ્પ્યુટર ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ. એટલે કે એઆઈ જેવી નવી ટેકનોલોજી શીખવાની તક મળે છે. જીવનભર નવી વસ્તુઓ શીખવાનું સરળ બન્યું છે.
હા એ વાત પણ તમારી સાચી છે. અ સાચું શિક્ષણ આપણને સત્ય બોલવું. પછી પ્રમાણિક રહેવું મોટાઓનું સન્માન કરવું નાનાઓને પ્રેમ આપવો બીજાની મદદ કરવી દેશ પ્રેમ રાખવો. અને જવાબદાર નાગરિક બનવું શીખવે છે. આ બધા ગુણ શિક્ષણ થી જ આવે છે.
સાચી વાત છે. શિક્ષણ માત્ર ગુણ મેળવવા માટે નથી. તે આપણને શીખવે પણ છે એ આપણને પ્રામાણિક ત શિસ્ત સમયનું મહત્ત્વ મહેનત દયા અને સહકાર જવાબદારી વગેરે શીખવે છે.
હમ. હા. રોજગાર અને કારકિર્દી માં પણ તેનું ખુબ મહત્વ છે આજના સમયમાં સારી નોકરી મેળવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. ડોક્ટર બનવું હોય વકીલ બનવું હોય શિક્ષક બનવું હોય પાયલટ બનવું હોય. અથવા પોતાના વ્યવસાય શરૂ કરવો કરવો હોય. દરેક ક્ષેત્રમાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષણ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. તે પોતાના પગ પર ઉભો રહી શકે અને પોતાના પરિવાર નું સારું ભવિષ્ય બનાવીશ. શકે છે.
સાચી વાત છે એકદમ. શિક્ષણ વિના જીવન પણ બહુ મુશ્કિલ છે. શિક્ષણ વિના તમે સારી નોકરી મળવી મુશ્કેલ છે લોકો પણ સરળતાથી છેતરાઈ શકે છે કોઈ પણ ફ્રોડ થઈ શકે છે તમે ભણેલા ની હોય તો પછી આત્મવિશ્વાસ પણ ઓછો રહે છે. કેમ કે કોઈને ઇંગ્લિશ ના આવડતી હોય તો એને કોન્ફિડન્સ પણ બહુ લો હોય છે. ને વિકાસની તકો પણ ઘટી જાય છે. જેનાથી શિક્ષણ બહુ મહત્વ છે હ.
હા. સમાજના વિકાસમાં પણ શિક્ષણ નું ખુબ મહત્વ છે. કે શિક્ષણ માત્ર વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પણ ખૂબ જરૂરી છે. જો સમાજમાં વધુ લોકો શિક્ષ શિક્ષિત હશે હશે તો ગુનાખોરી ઓછી થશે. અંધશ્રદ્ધા ઘટશે સ્વચ્છતા વધશે. લોકોમાં જાગૃતિ આવશે અને સમાજ વધુ પ્રગતિ કરશે. શિક્ષિત સમાજ હંમેશા વિકાસ ના માર્ગ આગળ વધે છે.
સાચી વાત છે. આજકાલ તો સ્કૂલોમાં પણ તમને બહુ બધું શીખવામાં આવે છે. સારી શિક્ષા આપે છે સ્કૂલમાં ડિસિપ્લિન પણ શીખાવે છે.
હા એ બધી વાત તમારી સાચી છે. દેશના વિકાસમાં પણ શિક્ષણ નો ખૂબ મહત્વ છે કે કોઈ પણ દેશનો વિકાસ તેના શિક્ષ શિક્ષ શિક્ષિત નાગરિકો પર આધાર રાખે છે. જો દેશના લોકો શિક્ષિત હશે તો નવી શોધો થશે. વિજ્ઞાન નો વિકાસ થશે ઉદ્યોગો આગળ વધશે આર્થિક વિકાસ થશે અને દેશ વિશ્વમાં પોતાની આગળ ઓળખ બનાવી શકે છે આજ આથી જ કહેવામાં આવે છે કે આજના વિદ્યાર્થીઓ આવતી કાલના દેશના નિર્માતા છે.
સાચી વાત છે. અંતમાં એટલું જ કહીશ કે શિક્ષણ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. પૈસા સંપત્તિ અને અન્ય વસ્તુઓ સમય સાથે જ ખોવાઈ શકે છે પરંતુ શિક્ષ શિક્ષણ અને જ્ઞાન હંમેશા આપની સાથે રહે છે. દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. અને આપણે જીવનભર કઈક નવું શીખવાની ભાવના રાખવી જોઈએ. શિક્ષણ એ સફળતાની ચાવી છે. અને જ્ઞાન એ જીવનનો સૌથી મોટો ખજાનો છે.
હા, એકદમ તમેમખુબ સરસ બોલ્યા છો. શિક્ષણ વિના જીવન આપણે કલ્પના પણ ન કરી શકીએ. કે જો દુનિયામાં શિક્ષણ ન હોય, તો શું થાય? કારણ કે જો નો હોત તો, ડોક્ટર નો હોત, શિક્ષકો નો હોત, વૈજ્ઞાનિક નો હોત, નવી શોધો ન થઈ હોત. ટેકનોલોજી નો વિકાસ ન થયો હોત, સમાજમાં અંધકાર અને અજ્ઞાનતા ફેલાઈ ગઈ હોત, તેથી શિક્ષણ માનવ જીવન માટે પ્રકાશ સમાન છે.
સાચી વાત છે એકદમ, ફિક્શન આજકાલ બહુ જ મહત્વનું છે.
હા. જીવનભર આપણે શીખતા રહેવું જોઈએ, જીવનનો દરેક દિવસ આપણને કઈક નવું શીખવાડે છે. આપણને આખું જીવન શીખતા રહેવું જોઈએ, જે વ્યક્તિ શીખવાનું બંધ કરે છે, તેનો બી વિકાસ પણ અટકી જાય છે. તેથી કેહેવાય છે કે, શીખવાની કોઈ ઉમર હોતી નથી, એમ.
એકદમ સાચી વાત કરી છે તમે. આજે તમારાથી બહુ ઇન્ફોર્મેશન મળી છે, મને થેન્ક યુ.
હા, મને પણ આજે આ ટોપિક ઉપર વાત કરીને. ખુબ જ મજા આવી છે.
થેન્ક યુ, ધન્યદ. હા, જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ બાય.